હેલો
હેલો
શું કરે છે?
કઈ નહી તમે શું કર
કઈ નઈ આરામ
હમ હ
અ કાલે ઇન્ટર્નશીપમાં જવાનું છે ને
હા જવા તો પડશે જ ને
હા તો કાલની તૈયારી કેવી ચાલે છે.
ચાલે તમારે કેવી ચાલે
મસ્ત એમ થોડું ઘણું વિચાર્યું છે ગુજરાતીમાં કઈક કરવાનું. એમ ખોટા જેવા પાર્ક ચલાવવાનો છે તો એમાં એક્ટિવિટી શોધી છે ને એ બધું કર્યું છે તમે એસએસમાં શું કર્યું
સ્ટાન્ડર્ડ આઠમા ઉદ્યોગ વાળું કર્યું છે એમાં ગુજરાતમાં કયા કયા
કયા કયા શહેરમાં કયા કયા ઉદ્યોગ આવેલા છે તે બધું બતાવવાનું છે છોકરાઓને
હા ઇન્ટર્નશીપ માં મજા આવે છે નઈ
હા તમને
આવે છે ને
હમ
અ હવે પંદરમી ઓગસ્ટ આવે છે તો આપણેે કંઈક પ્રવૃત્તિ કરાવવી પડશે નહી.
હા કરવાવી તો પડશે જ અને પછી
હ
કાલે શુક્રવાર ને પછી પરમદાડે શનિવારે તો પછી કઈ એક્ટિવિટી કરવા પડે ને બેગ લ સડ કઈ
હા એ પણ છે, એમાં તો બાળકો એક તો એક થી પાંચ માં તો વધારે પ્રવૃતિ કરાવે, વધારે સારું કહેવાય છે.
કઈ કઈ કરાવી શકાય જેમ તમને ખબર
એક હા એમ તો થોડી ઘણી પાસિંગ તો બોલ છે.
આ પછી
પછી, વર્તુળ કરીને એમાં પણ બાળકોને બેસાડીને શબ્દ રમત પણ કરાવી શકાય. તમને કોઈ આઈડિયા હો તો કો ને?
અમ મને તો વધારે ખાસ કઈ આઈડિયા નહી મળે.
ગેમના નામ ભૂલી જવાયુ.
બરાબર છે. વાંધો નહી કરીએ હજુ, કાલે બધું બધા સાથે બેસીને મળીએ. ત્યારે વિચારીએે કઈ કઈ પ્રવૃતિ કરાવી શકાય.
હા હા
હા પણ આપણે જલ્દી જલ્દી પંદરમી ઓગસ્ટની બી તૈયારી કરવી પડશે, કારણ કે, રજા પણ વધુ મળશે, પછી તૈયારી કરવામાં ઓછો સમય મળશે.
એ તો છે.
હા અને જેટલી વધારે સારી તૈયારી હશે, એટલું પફોમન્સ પણ સારું હશે.
હા કરાવો પડશે ને
હા બીજું તો શું કરાવી શકીએ? કઈ અભિનય ગીત આવું કઈ તમને આઈડિયા હોય તો. ના ના બાળક છે તો હેલો
હેલો આવાજ આવ
અવાજ આવે છે ને, એવું હવે આવે છે ને.
હા
હા તેટલે હું કેતી હતી કે, નાના બાળકો છે તો એમને અભિનય ગીત કેવું કઈક કરાવી શક કઈ તો તમને કોઈ હા તમને એટલે એમ પ્રવૃત્તિ કોઈ યાદ હોય તો, અભિનય ગીતમાં કયા કયા લઈ શકાય એમ કે
અ મેં તો કોઈ દિવસ કરાવ્યું કોઈને નથી, એટલે કઈ બરોબર ખ્યાલ નહી આવે, તમને ખ્યાલ હોય તો તમે જણાવો.
હા એટલે અમે તો નાના હતા ત્યારે પેલું ખબર, અમે નાના નાના બાળ ને એ બધું ગાતા.
હા હા ને પછી તતો તમને ખબર છે. એક બિલાલી જાડી વાળું, એક બિલાડી જાડી વાળું. હા
આ આ બધી વસ્તુ આપડે એક થી પાંચમાં લઈ શકીએ બરાબર ને.
હા બરોબર.
હા પછી એમ નાના છોકરાઓ છે તો, અમે આપણે વાર્તા કે એ પણ રાખી શકીએ.
અ એક્ઝામ્પલ
એક્ઝામ્પલ! ખબર એક થી પાંચમા હોય તો પછી કાગડા ને ચકલી ને એ વાળી જ રાખવી પડે ને આપણે બી કેટલા, આપણે નાના હતા તો આપણે પણ એજ કરતા.
હા
હા હાલની વાર્તા તમને કોઈક ખબર હોય તો, પછી રાખીએ.
હમ મને તો કઈ વધારે આઈડિયા નથી.
હા કારણ કે હમણાં બધી એ આઈ દ્વારા ફોનમાં કેટલી મસ્ત નવી નવી વાર્તાઓ આવે છે.
હા
તો એમાંથી પણ આપડણે કોઈક નવી કરાવી શકીએ બાળકોને.
કરાવી શકાય હા બરાબર.
હા આપડે પહેલાં સર્ચ કરીએ, પછી આમને બધી નવી નવી રમતો વાર્તા બાળ ગીત છે, એ બધું કરાવીએ.
હા
પછી આપડા બીજા સાથે મિત્રો નહી એમના જોડે પણ વધારે વાતચીત કરીએ તો આપણને વધારે
વધારે ખ્યાલ આવે હા બરોબર.
હમ કાલે એસએસ ભણાવ ને તો કઈ પ્રવૃતિ કરાવવાનું નક્કી થયું.
એ તો હજુ બાકી છે તમારું તમારું નક્કી થયું હોય.
ના એટલે એમ થોડી પીપીટી ને એ બનાવી છે.
હા
પણ બાળકોને વધારે ધ્યાન આપે એના માટે કંઈક હજુ કરવું પડશે કારણ કે નાના બાળકો છે તો સ્વર પણ વધારે કરે ખબર ને
હા એ તો બહ કરે
હા એટલે એમ થોડું કઈક નવું હજુ કરવું હોય એવું વિચાર છે જોઈએ
બરાબર
નાના છે તે એ લોકોને શું વાર્તા બી વધારે સાંભળવી ગમે
હા
તો મારો વિચાર એવો છે કે એ લોકોને પાઠ આપડે ભણાવીએ એ પેલા આપડે વાર્તા કરીએ તો ચાલે ને. હા એટલે હું એ લોકોને બી પેલા ઇન્ટરેસ્ટ આવે
હા
અને મારો એક વિચાર એવો છે કે આપડણે વાર્તા તો કેહેવા નથી તો વાર્તામાં જો આપણે અ પાઠ છે એનો અડધો સાર લઈ લઈએ તો સારું પડશે નહી.
હમ તમા તો ગુજરાતી ગુજરાતીમાં બધું સાર વાર્તા દ્વારા એમ બધું સમજાવી શકાય.
હા તમારે પણ એમ નકશા ને એ બધું બતાવીને કરાવી શકાય નહી
હા મને જરાક આઈડિયા આપો ને
હા એ તો શું ઘણા વર્ષો થઈ ગયા આપડે એસએસ ભાઈના. તો થોડુંક જોવું પડે તમારે શું આવે રનિંગ છે. કોલેજમાં ભહેણા હવે બી ભણો છો તો ભણો છો અનેને ભણાવો છો.
એ તો છે. તમને જરાક તો પણ ખ્યાલ હોય તો મને જણાવો
હા ચોક્કસ પેલા હું થોડી સ્ટડી કરું એના પર, પછી તમને જણાવું.
હા ચાલે
હા હા પણ તમે પણ મને કહેજો કે ગુજરાતીમાં હજુ કઈક સારું કરાવી શકાય
ગુજરાતીમાં તો મને વધારે કઈક ખાસ ખ્યાલ નથી આવતો
હા
પણ તમે કીધું તો એમ વાર્તા દ્વારા એ લોકોને નાના બાળકોને તો વાર્તા દ્વારા ઇન્ટરેસ્ટ વધારે પડે એટલે પછી વાર્તા દ્વારા વધારે સરળ સમજીાવ શકાય
હા
એમ તો એસએસ માં બી કઈ? એસસમાં બ વાર્તા દ્વારા એમ કઈ પણ અંગ્રેજોને એ બધા કેવી રીતે આવ્યા. સમજાવી શકાય એ વાર્તા દ્વારા.
હા એ સારું છે હા આઈડિયા.
હા.
જો ત્યારે બી તમે એકવાર પાઠ આપ્યા હતા. ત્યારે કેટલું સરસ વાર્તા પેલા કેતા અને પછી એ લોકો તો કેવા ધ્યાન આપતા.
હા.
તો એ કરાવી શકીએ આપડે. પછી સંસ્કૃતમાં પણ કાલે લેક્ચર છે લેવાનું મારે તો. વિચાર કરું છે એમાં કઈક નવું. એટલે એમાં શું છે ચિત્ર પ્રદાની. ભણાવવાનું છે મારે તો એમાં વિચારું છું કે પહેલા એલોક ને પીપીટી દ્વારા ચિત્ર આપી દઉ.
ચિત્ર પ્રદાની એટલે કે તેમાં બધા ચિત્ર જેવા આવે છે કે.
હા એટલે ચિત્રો આપ્યા હોય. એના નીચે એના નામ લખ્યા હોય તો એ લોકો એ ઓળખવાના હોય ને પછી બોલવાનું હોય તો બુકમાં શું છે બેઠું આપ્યું છે. તો હું વિચારું છું કે એ લોકોને પેલા ચિત્ર જ બતાવું અને ગુજરાતીમાં તો ભલે ગુજરાતીમાં પણ જાતે ચિત્રો ઓળખતા શીખવાડું.
હા પછી ધીમે ધીમે એમ સંસ્કૃતમાં.
હા. નાના છે ને. તો એમ પેલા એ લોકો બુકમાં તો જોઈને જ બોલી દેશે અને પછી એ લોકો શું કરશે ગોખી લેશે. એના કરતા જો પેલા એ લોકો ને એ શબ્દ ગુજરાતી કહોય અને એના પછી જો સંસ્કૃત શીખવાડું તો મને એવું લાગે છે કે એ લોકો બધા યાદ રાખશે.
બરાબર.
હા હા. તો એ બરાબર છે કે પછી એમાં મારે કઈક હજુ ઉમેરવું જોઈએ.
હમ ઉમેરવાનું તો તમે કર્યું છે તો બરાબર જ હોય.
હા એટલે જોયું છે પણ શું આપડે બધા એક બીજાની વાત જાણીએ સમજીએ તો શું વધારે કઈક નું કરી શકાય. તો હું કહું પૂછ લઉ તમને.
હમ એતો વિચારવા પડે.
હા. અને આપડે શું એક થી પાંચમા બી લેકચર લેવાનું લેવા જવાનું થાય છે તો એના માટે બી કઈક એક થી તમે બાલવાટી વાળા છે તો એ લોકોને ખબર પેલી મણકા ઘોડિયા આપડે જયારે નાના હતા ત્યારે રમતા.
હા હા હા ખબર છે.
હા તો એવું કઈક અહી શું શ્રાવણ પણ આવે છે.
હા.
એમાં આપડે કંઈક આવી જ પ્રવૃત્તિ કરાવી દઈએ તો નહી ચાલે ને બાળકો બનાવી લાવે અને પછી રમાડીએ.
ચાલે ચાલે.
એમાં શું છે લોકો નાના છે તો એકડા પણ શીખી જશે સારી રીતે બોલતા.
હા એ એ વાત બરોબર છે તમારી.
હા એટલે દરેક બાળકોને આવું કઈક કરવા સોંપીએ કામ
હા એના માટે કઈ આપડે રમત ને એવું બધું પણ લઈ જઈએ.
હા ચાલે સારું છે રમતમાં તો શું એ લોકો પર શું બનાવી શકીએ.
તમારો તમારો હું મંતવ્ય છે તમારો તમારો હું મંતવ્ય છે.
જો મારો વિચાર તો એક એવો છે કે નાના બાળકોને શું ગાય, ઘોડા નાના છે તે લોકોને આવું બનાવાનું ગમે હા થીને આપણેે હતા ત્યારે બી એ કરતા તો એ લોકોને જેવું બનાવવા આપીએ તે લોકોનેમાં શું થોડી સર્જનાત્મક શક્તિ પણ વિકસે
હમ
તો આપડે એવા કઈ નવા નવી પ્રવૃત્તિ આપી શકીએ કે કોઈને ઘોડા બનાવા કહીએ કોઈને ગાય બનાવવા કહીએ એમ મતલબ કે પ્રાણીઓના નામ તો એ લોકો શું બનાવશે એમને ઓળખશે તો નાનાથી તો ઓખ ઓળખતા પણ થશે તો આ વસ્તુ આપણે મસ્ટ એપ્લિકને એક થી ચાર ધોરણ માં આપી શકીએ
હમ ચાલે
તેને બાલ વાટિકા માટે વધારે સારું રેય
હમ ને અમે એક વખત બાલવાટિકામાં મોકલાવ્યું હતું રક્ષીમા તમે પેલા ચીચકા આવે ને
હા હા
પેલા જેના દ્વારા હા હા તેજ તેના દ્વારા અમે
હા એ લોકો ને મજા પડતી હતી
હા બઉ મઝા કરતા હતા
એવું છે
હા
તો તો એજ વસ્તુ આપડે પછી એનાથી શું પેલા બીજા ધોરણમાં બી ઉપયોગ કરી શકીએ પેલું પેલા ગુણાકાના ને સરવાળા ના દાખલા શીખવવા બરાબર ને
હા કરી શકાય
હા એમ તો બધા બાળકો સારા છે નઈ